શકે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
હા, ભાઈ હું પણ મ જામાં છું, ને અમારે તો અમારા ઘરે પણ બધા ખૂબ તૈયારીમાં લાગી રહ્યા, કારણ કે અમારા ઘરના ચહેરા એટલે હમણાં જે ધાર્મિક તહેવાર આવે છે. જેમ કે હણાં ગણપતિનો તહેવાર આવી રહ્યો છે ગણેશ ચતુર્થી એટલે કે, એ તહેવારમાં અમારા ઘરના લોકો ખૂબ માને છે, અને ખૂબ બ અને બધા યોગ્ય ગણેશ અને ગણેશ ભગવાનજીની પૂજા કરે છે, કારણ કે તમે જાણો છો કે, હમણાં જે ગણેશ ચતુર્થી આવે છે. બધા ખૂબ વિખ્યાત અને બધા ખૂબ માને છે, અને ઘણા બધા લોકો આ તહેવાર માને છે. કારણ કે મને પણ ખૂબ ગમે છે, ગણેશ ચતુર્થી અને અમારા જે ગામમાં બેસાડે છે. એક જગ્યા ત્યાંના લોકો ખૂબ સારા છે, અને બધા ખૂબ માને છે. ગણપતિમાં એટલે ગણપતિના અમારા જે દસ દિવસ હોય છે, તે તે ખૂબ સારા અને એકદમ વર્ષનું એકદમ યાદગાર તરીકે બની જાય છે. કારણ કે અમે બાપાની ખૂબ સારી રીતે પૂજા કરીએ છીએ અને ખૂબ મજા કરીએ. છે અને બાપાને રોજ-રોજ અલગ-અલગ ભોજન કરીએ છે. અલગ બગા થાળ ચડાવ છે, અને બાપ્પાની મસ્ત સવારે અને રાત્રે ખુબ સારી રીતે અમને આરતી પણ કરીએ છીએ. સાંજે એટલે કે એ દિવસ મને દસ દિવસ ગોલ્ડન દિવસ તરીકે મને પણ લાગે છે, અને હું પણ ખૂબ માનું શું, ગણપતિ બાપ્પામાં મને પણ ખૂબ મજા આવે છે, અને અમારા ઘરના લોકો તો ખૂબ માને છે. અને દસ દિવસ તો ગણપતિ બાપ્પાની ખૂબ સારી એવી પૂજા કરે છે, ને દસ દિવસ અમારા ઘરથી મોસ્ટલી અલગ પ્રકારની બધા, એટલે કે બધા જે થાળ ચડાવવામાં આવે છે, સવાર-સાંજ તે અમારા ઘરથી તો જાય જ છે. બાકી, તમારા બાજુ કેવું ચાલી રહ્યું છે? ગણેશ ચતુર્થી હમણાં જે આવી રહી છે, તે તમારા બાજુ કેવું આયોજન ચાલી રહ્યું છે?
અમારા પ્રવચન બી ખૂબ ધૂમધામથી આયોજન રહ્યું છે. છોકરાઓ પણ ખૂબ એક્સાઇટેડ છે, અને વડીલો પણ કે, આ વખતે ગણપતિ બાપાને ખૂબ ધૂમધામથી લાવશું, સજા સજા ભાવથી લાવશું, અને બધા બધાને સહયોગ આપજો અને સહકાર આપજો. એમ અમે મંડળ ચલાવીએ છીએ. છે, અને બીજું કે અમારો ગણપતિના વખતે એક વાર મહાપ્રસાદ રાખ્યે છે, જેના કારણે જે જરૂરતમંદ હોય, તે લોકોને ભોજન મળી રહે. અને ગણેશ ચતુર્થી સાથે-સાથે જન્માષ્ટમી પણ આવતી છે, તેની પણ તૈયારી ચાલી રહી છે. બધી મટકીઓ બનશે, પછી બધી મટકી ફોડ છે ને એવી રીતના આનંદ કરશું અમે. અને બીજું તો તમને ખબર જ છે કે આપડા તહેવાર છે, દિવાળી. તે રામ ભગવાન ચૌદ વર્ષનો વનવાસ કરીને આવ્યા હતા, તેના કારણો ઉજવવામાં આવે છે. અને દિવાળીમાં ખૂબ રાતના આકાશ ફટાકડાઓથી, આતશબાજીથી ચગમગી હોય છે અને બધા જ ઘરોમાં દીવા સળગતા હોય છે, એટલે દૃશ્ય કંઈઅલગ જોવા મળે છે. બધા મીઠાઈઓ ખાતા હોય છે અને ખૂબ આનંદથી એ તહેવાર એન્જોય કરતા હોય છે. એટલે આપણે આપણા ધાર્મિક તહેવાર ખૂબ શ્રદ્ધાથી અને બહુ પૂરક મનાવવા જોઈએ, અને સાચવીને મનાવવો જોઈએ. કારણ કે દિવાળી પર આતશબાજી, ફટાકડા, અમુક ફટાકડાઓ નુકસાન પણ કરે છે. કારણ કે જરૂરતથી વધારે લાવ્યા હોય છે, અને એમાં ગમે ત્યારે યુઝ થઈ હોય, તેના કારણે અચાનક ફાટી જાય છે, અને લોકો કોના હાથ નેવું સળગી જાય છે, એ આપડે ધ્યાન રાખવું જોઈએ. તમે કેવું કરો છો, દિવાળીમાં?
હા ભાઈ, દિવાળી તહેવાર એ તમે કીધું કે કેવી રીતે મનાવવામાં આવે છે, એટલે મને પણ ખબર હતી. અને તમે કીધું એ સારું જ, કારણ કે દિવાળીનો તહેવાર એ તો ખૂબ ધાર્મિક તહેવાર છે. અને જેમ કે રામ ભગવાનના લીધે આપડે મનાવીએ છીએ, અને તે વનવાસ, તહેવાર, એવું બધું હતું. અને આ તહેવાર માટે અમારા ઘરે પણ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને અમારા ઘરે તો તમે જાણો છો કે દિવાન તહેવાર આવે એટલે કે એના આગલા એક મહિના પહેલાં કે પંદર દિવસ પહેલાં અમારા ઘરની બધી સાફ સફાઈ કરવામાં આવે છે અને પહેલાં એક મહિના પહેલાં જ કે અમારા ઘરમાં કેવી રીતે ડેકોરેશન કરવું જોઈએ કેવી લાઇટિંગ આ વખતે એવું બધું નક્કી કરવામાં આવે છે અને એ ત્યારે બધી તમે જાણો છો દિવાળીના તહેવારમાં આપણે ઘણી બધી પ્રકારની શોપિંગ પણ કરીએ છી જેમ કે બધ આપણે ઘરમાં માટે બધી ઇલેક્ટ્રોનિક આઈટમ્ ખરીદવા ગી છીએછ આપણે નવા નવાં ખભડાં પહેરીએ છીએ કે પછી કઈ નવી વસ તો ઘરે લાવીએ છે એવું જ દિવાળીમાં આપણે કરીએ છે અને દિવાળીના જે દિવસો હોય છે તે તો ખૂબ મજાના હોય છે કારણ કે દિવાળીમાં અમારા ગામના બધા જ લોકો દિવાળી ખૂબ સારી રીતે મનાવે છે કારણ કે અમારા ગામમાં એ જ દસ દિવસ પહેલાં કે પંદરસ દિવસ પહેલાં ફટાકડા ફોડવાનો ચાલુ થઈ જાય મોટા અવાજ ચાલ્યાજ જ કરે છે અને નાના નાના છોકરાઓ પણ ખૂબ મજા માણે છે અને મને પણ દિવાળીમાં ફોડવાનો ખૂબ ગમે છે અને હું પણ ફટાકડા મોસ્ટલી એમ તો ઇકો ફ્રેન્ડલી જે ફટાકડા આવે છે એ તે જ ફોડું છું કારણ કે તમને ખબર જ છે કે આપડે આ બધા ફટકડા બધા ગમે તેવા ધૂમાડામાં નીકળતા હોય. વધારે અવજ કરતા હોય તેને લઈને આપણને પ્રદુષણ જોવા મળે છે જેના કારણે આપડા દેશને અને આપડા વાતાવરણને ખુબ નુકસાન થાય છે એટલે મોસ્ટલી મારે એ જ કેવું છે કે બધા લોકો ઇકો ફ્રેન્ડલી જે ફટાકડા આવે છે તે યુઝ કરવા જોઈએ કારણ કે એના લીધે આપડા વાતાવરણ સારું રહેશે અને આપણને શ્વાસ લેવામાં તફલી બી ની પડશે કારણ કે એવા ઘણા બધા જેમ કે ઝેરી વાયુવાળા કારણ કે ઘણા બધા આવા ફટાકડા જેમાંથી ઘણા બધા પ્રકારનો ધુમાડો નીકળતો હોય તે શ્વાસ લેવામાં આપણને કેટલો બધો તફલીફ આપ છે અને ખૂબ આપણને નુકસાન પણ પહોંચાડે. છે એટલે દિવાળીમાં આપડે તો ખુબ સારી રીતે મનાવવો જોઈએ અને ઇકોડ ઇકો ફ્રેન્ડલી ફટાકડા ફોડવું જોઈએ અને દિવાળીમાં તમે જાણો છો કે આવા જે ફટાકડા બધા ઘણા બધા જે નુકસાન કરે છે તે બેન કરવું ખબ જરૂરી છે સરકારે. કારણ કે એના લીધે આપડા વાતાવરણને ખૂબ અસર કરે છે અને આખું આપડુ દેશને પણ પ્રદૂષણ ફેલાવે છે એમ કારણ કે વાયુ પ્રદૂષણ ફેલાય છે જેના લીધે આપણે જે શ્વાસ લઈએ તેમાં પણ આપણને આવું થ હવામાં એટલે કે આપડા શ્વાસ એટલે શરીરમાં જાય તો પછી આપણને ઘણા બધા પ્રકારનાવા રોગો થઈ જાય છે એટલે મારે તો એ કેહેવું છે કે દિવાળીમાં આપડે યોગ્ય રીતે ધાર્મિક રીતે આપડે તહેવારો છે તેનો યુઝ કરવો જોઈએ ને ઉપયોગ કરવો જોઈએ અને સારી રીતે મનાવવો જોઈએ અને દિવાળીના તહેવારમાં તમે જાણો છો કે આપડા ઘણા બધા સગા સંબંધીઓ આવે છે. મામા ફોઈને છોકરાઓ રહેવા માટે આવે છે એટલે ત્યારે તે બધા સાથે રમવાનું બોલવાનો ખુબ મજા મજા આવી જાય છે કારણ કે એ એ લોકો પણ પાંચ છ દિવસમાં છુટ્ટી લઈને આપ સાથે રહેવા માટે આવે છે અને ઘણા બધા પ્રકારની મીઠાઈઓ લાવે છે અને મજા આવી જાય છે અને દિવાળીને આગલે દિવ જે આપડા જે હિન્દુ સમાજ ન તમે જાણો છો કે નવ વર્ષ મનાવવામાં આવે છે ત્યારે પણ અમારા જે ગામના બધા વડીલો છે તે લોકો પહેલાથી સત્યનારાયણ ની પૂજા અમારા ગામમાં પલાથી જ મનાવવામાં આવે છે અને પહેલાથી ઉજવવામાં આવે છે એટલે પૂજા કરવામાં આવે છે અમારા ગામમાં અને હમણાં પણ કરતા જ છે. ટલે દિવાળીના અગલે દિવસે નવું વર્ષ આવે છે અને બધા સાથે નવું વર્ષ અમે મનાવીએ છીએ અને સાલ મુબારક બધાને અમે કહીએ છે કારણ કે તમે જાણો છો સાલ મુબારક બધાને શુભેચ્છાઓ આપે છે અને આપડા નવું વર્ષની સ્ટાર્ટિંગ ચાલુ થાય છે બાકી માટે જ કેવું છે બાકી હ તો દિવાળી પછી તમે જાણો છો કે એવા નવરાત્રીના તહેવાર આવે છે નવરાત્રી ના તહેવારમાં તમે શું કરો છો તમે નવરાત્રી ના નવ દિવસવા ગરબામાં ક જાઓ છો કે પછી તમારા આજુબાજુ કશે કોઈ મહોલ્લામાં મનાવો છો?
અમે નવરાત્રી ના તહેવાર માં તો ખુબ એન્જોય કરીએ છે પેલા કે અમારી અયા સિટીમાં જગા હતી એટલે અમે ઘર પાસે જમતા અમારા આંટી હતા તે લોકો પેલું માતાજી ની તસવીર મુકતા અમે પછી બધા શદ્ધથી અને ભાવના થી આરતી કરતા. તીખા આરતી પત્યા બાદ અપ્રસાદ કરા પ્રસાદ પછી અમે ગરબા રમતા ખુબ ધૂમધામથી રમતા પછી અગિયાર વાગે ગરબા પતાવી દેતા પણ હમડ કેવું છે કે વસ્તી વધવાના કારણે અમુક અમુક ગ્રાઉન્ડો છે ત્યાં થાય છે ગરબા ને એમાં કેવું કે ટિકિટ લઈને જવાનું છે. એક વસ્તુ જરાક પેલું કેવાય પણ હવે ભગવાન નો તહેવાર એટલે લોકો ખૂબ એન્જોય કરવા જાય છે અને મોટું મોટું સાઉન્ડ સિસ્ટમેલું હોય છે બધા હિંડુચા હિન્દુ ધર્મ ના અન્ય ધર્મ ના લોકો પણ આવે છે અને ગરબા છે કારણ કે લોકોને ખૂબ મજા આવે છે ગરબા રમવામાં કારણ કે માતાજીનો તહેવાર હોય છે નવે નવ દિવસ લોકો સજા છે આરતી કરે છે નવાં નવાં કપડાં પહેરે છે ગરબા રમે છે નવી નવી સ્ટાઇલમાં ડોળિયા રમે છે એમાં ખૂબ મજા આવે છે લોકોને અને જાત જાતના પેલું ખાવાના પીવાની સુવિધા હોય છે એટલે એમાં મજા આવે છે તમે ક્યાં જાવ છો ગરબા એવુ રમવા?
હું પણ અમારા ગામમાં ત્યાં મે પણ બે ત્રણ દિવસ ગયો અને ત્યાં એન્જોય કર્યો તો મને પણ લાગ્યું કે ત્યાંની નવરાત્રી ત અલગ જ છે એટલે કે આપડા ગામની નવરાત્રીની વાતો અલ જ છે પરંતુ ત્યાં તમે જાણો છો કે આપણે પાસ લઈને જઈએ છે અને પાસના મોસ્ટલી ત્રણસો કે પાંચસો એવા રૂપિયા લેય છે આ લોક એટલે કે પૈસા આ લોક લોકો લેય છે ને પણ ત્યાંની જે જે એ લોકોની ઓર્કેસ્ટ્રા આવે છે કે બેન્ડ પાર્ટી આવે છે તે લોકો વાગાડે પણ સારું છે અને ખૂબ મજા આવે છે કારણ કે ઘણા બધા લોકો હોય છે અને ઘણા બધા લોકો આવુ પાસ ખર્ચી ને બધા આવે છે એટલે કે નવરાત્રિના દિવસો પણ પણ મને પણ ખૂબ મજા આવે છે અને મને પણ ગરભા રમવાની મજા અલગ જ છે બાકી તો તમે જાણો છો કે નવરાત્રિ પટી જાય પછી તો આપડા જાન્યુઆરીમાં મોસ્ટલી ઉત્તરાયણના તહેવાર આવે છે એટલે ઉત્તરાયણ તહેવારમાં તમે જાણો છો કે આપણે પતંગ ચગાવીએ છે બધા ભાઈબંધ સાથે ઉત્તરાયણ આપણે ઘણા બધા પ્ર તમે જાણો છો જેમ કે મીઠાઈમાં પણના લડ્ડુ કે પહી ચીકી કે પછી ઊંધું પુરી એવું બધું બનાવવામાં આવે છે અત્યારે કારણ કે ઉત્તરાયણના જે બધા દિવસો હોય છે તેમાં આગલા દિવસ હોય તો શહેરોમાં ઘણા બધા શહેરોમાં પટ જવા ચાલુ થઈ જાય છે અને બધા લોકોનો ખબ ગમે છે ઉત્તરાયણ દવાર અને મને પણ ગમે છે અને મારા જે સગાસભ્યો છે શહેરોમાં ત્યાં અ ચગાવ જાઉં છું અને ત્યાંના લોકો મને પણ ખૂબ એટલે કે મારા સાથે સારું વર્તન કરે છે અને ત્યાં બધ લોકો સાથે ચગાવવાની મજા અલગ જ છે અને ત્યાં તો બધા એમ તો તમે જાણો જ છો કે આપણા ઘરે અને આ બીજાના આપણે સગતસભના ઘરે અંદર તલલા લાડુ તલના લાડુ બનતા જ હોય છે કારણ કે જે તહેવારો આવે છે તેનાથી આવા બધા જે મીઠાઈ હોય છે તે બનેલી જ હોય છે અને બધા આવા જે તહેવારો હિસાબ આપણે મીઠાઈ ખાઈએય તો આપણા શરીર માટે પણ સારું અને આપણને ખૂબ મજા આવે છે બાકી તમે શું કરો છો ઉત્તરાયણમાં તમને ગમે છે ઉત્તરાયણ કે નથી ગમતી
હા ઉત્તરાયણમાં મજા આવે છે ખુબ આનંદી પતંગોથી આકાશ ભરેલો હોય છે પણ એક બાબત ધ્યાનમાં રાખવું જોઈએ કે પશુ પક્ષીઓને નુકસાન ન થાય વધારે તાર વાલીને એવી ડોરીનો ઉપયોગ ન કરવો જોઈએ અને બીજી વસ્તુ કે ઉત્તરાયણમાં તલના લાડુને બધા જાત જાાત ના વાનગીઓ બને છે તે ખાવાની પણ મજા આવે છે અને ઉત્તરાયણ પછી આપણો તહેવાર આવે છે રામનવમી તો અમારી બાજુ રામનવમીમાં રામ ભગવાનની મૂર્તિ હોય છે તેનાથી રેલી કાઢે છે અને ડીજે હોય છે બધા વ્હાઈટ કપડાં ઓરેન્જ કપડાં એમ કરીને બધા રેલીમાં જોડાય છે અને મજા આવે છે ચાલલો ભાઈ તો મળી જય શ્રીરામ
હ એટલેે પણ વાતચીત કરું સ્વાગળ એના ધાર્મિક તહેવાર તમે પણ મનાવો અને ધાર્મિક જે તહેવાર આપણા હોય છે એ આપણે મનાવવું જ જોઈએ સારું તો ભાઈ મળીએ ચાલો